મારો અવાજ આવ્યો? કયા છે?
હા, આવી ગયો છે, બોલો, કેમ છો?
બસ, એકદમ મજામાં, તમે કેમ છો?
તમે ક્યા રેહ છે, તમે?
બસ, કેવું ચાલે બધું, ક્યાંય ગયા તક નહીં ફરવા વેકેશનમાં?
હા, હમણાં દ્વારકા જઈ ને આ હું તો
હેલો, સરસ, બહુ મજા કરી હશે નઈ?
હા, બહુ જ, એટલે બહુજ મજા આઈ ગઈ. અમે ક્યાંય ગયા નથી.
ના, હું તો હજી ગઈ નથી. હવે વિચારું છું કે જઈએ, એમ ઘરેથી બધાને રાજાઓને એવું મળે એટલે
બરાબર છે.
હમ, આપણેે સામાન્ય રીતે આમ મુસાફરી કરીએ. પણ શું આપણેે એવું ક્યારેય વિચાર્યું નહીં નહીં કે ગામડા થી ધીમી મુસાફરી અને એમ શહેરની ઝડપી મુસાફરીમાં કેટલો મોટો તફાવત હોય છે એમ?
હા, ખરેખર, આજકાલ મોટા ભાગના લોકો ઝડપથી વધુ સ્થળો જોવા માંગે છે, પરંતુ ગામડાની મુસાફરીમાં લોકો સ્થળને જીવવાનો પ્રયાસ કરે છે ને?
બિલકુલ બરાબર, હા, શહેરની મુસાફરીમાં તો લોકો આમ એક દિવસમાં આમ ચાર-પાંચ સ્થળો પૂર્ણ કરવાની યોજના બનાવે છે.
હા, ગામડામાં તો અલગ જ મજા હોય છે કે એક જગ્યા પર ગયા હોય ત્યાં આખો દિવસ સમય પસાર કરવાનો, અને એ પણ આનંદદાયક લાગે છે ને?
હમ, બિલકુલ, મને તો લાગે છે કે શહેર આપણને આમ સમય પાછળ દોડતા શીખવે છે.
હા, એનાથી ઉલટું છે કે ગામમાં આપણને સમય સાથે જીવવાનું શીખવાની મજા આવે છેને.
સુંદર વાત કહી હ‌. તમે આ શહેરમાં તો આમ પ્રવાસીઓ હાથમાં મોબાઈલ અને સમય પત્રક લઈને જ દોડત હોય.
હા, ગામડામાં તો કેવું હોય કે સવારે ઘડિયાળ કરતા સૂર્યોદય થી ત્યાંના લોકોની તો ઘડિયાળ કરતા સૂર્યોદય અને સૂર્યાસ્ત સાથે જોડાયેલા રહે છે ને.
બિલકુલ, બિલકુલ, શહેરની મુસાફરીમાં તો પાછી ટ્રાફિક પણ એક મોટી સમસ્યા બની છે. હા, તમારે ક્યાંક જવું હોય તો તમારે કલાક પહેલા તો મતલબ પહોંચવાના ટાઈમથી કલાક પહેલા નીકળવું પડે, કારણ કે શહેરમાં તો એટલું ટ્રાફિક હોય કે તમારો કલાક તો ઓછામાં ઓછો મતલબ બગડી જ જાય.
હા, ઘણી વાર માણસ સ્થળ કરતા રસ્તામાં વધુ સમય ગુમાવી દે ને, કારણ કે કોઈ જગ્યાએ સિગ્નલ બંધ હોય છે, કોઈ જગ્યાએ રેલવે ટ્રાફિક ટ્રાફિક પણ એટલું બધું હોય છે, હા, શહેરની અંદર તો તમારો સમય પણ કેટલો બરબાદ થતો હોય છે. છે.
હમ, બિલકુલ, હા, પણ બીજી તરફ આપણે જોઈએ ને તો ગામડાઓમાં રસ્તા તો કેવા શાંત હોય છે, કંઈ જ ટ્રાફિક ના હોય.
હા, અને રસ્તો પણ મુસાફરીનો ભાગ બની જાય છે ને.
બિલકુલ, અને શહેરમાં તો છે ને કેટલાક લોકો ફોટા લેવા માટે વધુ ઉત્સુક હોય છે કે હું અહીં ગયા છું કે ગઈ છું, તો અહીંયા ફોટો પાડીશ ને હું પોસ્ટ કરીશ ને બધું એમ.
હા, સાચી વાત છે, ગામડામાં તો લોકો પોતાના અનુભવો એકત્રિત કરવામાં વધુ રસ ધરાવતા હોય છે ને.
બિલકુલ, મને તો એવું લાગે છે કે સોશિયલ મીડિયાએ તો આમ શહેરની મુસાફરીને વધુ ઝડપી બનાવી દીધી છે.
સાચી વાત છે, ઘણા લોકો પ્રવાસ કરતા પોસ્ટ બનાવવા પર ધ્યાન આપે છે કે આ રોડ ઉપર જઈને અહિયાં ફોટા પાડી દઉં, આ કર દઉં. હમ, રીલ બનાવવામાં વ્યસ્ત. હોય છે.
બિલકુલ, હા, ગામડામાં ઇન્ટરનેટ હું હોય તો પણ લોકો આમ ખુશ રહે છે, હા, ત્યાંના લોકો.
તો તેની પ્રકૃતિ સાથેનો સંબંધ જ એટલો મજબૂત હોય છે ને કે ત્યાં ઇન્ટરનેટ ની પણ જરૂર નથી પડતી
બિલકુલ શું તમને એવું લાગે છે કે ધીમી મુસાફરી માનસિક આરોગ્ય માટે સારી છે
હા ચોક્કસ કારણ કે ધીમી મુસાફરી તમારા મગજ નો તણાવ કેટલો બધો ઘટાડી દે છે
બિલકુલ હા પણ શહેરની મુસાફરી ક્યારેક તો આમ થાક પેદા કરી દે આપણામ
હા તો તો શહેરમાં તો કારણ કે આપણેે પ્રવાસ ને પણ એક પ્રોજેક્ટ બનાવી નાખ્યો છે ને
હમ એજ પણ ગામડાના લોકો તો સ્થાનિક લોકો સાથે વધુ વાતચીત કરે છે ખબર તમને
હા ત્યાં તો વાતચીત જ સૌથી કિંમતી સ્મૃતિ બની જાય છે કે એક સાથે બધા બેઠા હોય ફોટા પાડતા હોય આ તે બધું ત્યા ગામડાનું જીવન જ અલગ જ હોય છે ને
જયારે ગામમાં લોકો પોતે જ આમ વાત શરૂ કરી દે છે
હા મને ખેતરોમાં ચાલવાનું બહુ જ ગમે છે
મને પણ વહેલી સવારે આમ ગામનો માહોલ બહુ જ ગમે એમ ચકલીઓનો અવાજ હોયને સૂર્યો સૂર્યાસ્ત થતો હોય ને મજાાય જાય
હા જયારે શહેરમાં વાહનો ના હોન થી જ દિવસ શરૂુ થાય છે સવાર ઉઠો ત્યાંથી તે ટ ચાલુ થઇ જાય
હમ બિલકુલ બિલકુલ હા પક્ષીઓના અવાજથી તો આમ ગામડાઓમાં દિવસ શરૂ થઇ જ
હમ બોલોી
પણ બંને જીવનશૈલી વચ્ચે મોટો તફાવત છે હા
હા શહેરમાં તો ઝડપ ઝડપ ને પ્રાથમિકતા આપવામાં આવે છે અને બીજું શાંતિ દેન
હમ મને તો એવું લાગે છે
તા બડામાં તને
મને તો એવું લાગે છે કે દરેક વ્યક્તિ આમ વર્ષમાં ઓછામાં ઓછું એક વખત તો ધીમી મુસાફરીનોો અનુભવ કરવો જ જોઈએ
હા હું પણ એજ માનું છું તે માણસને પોતાની સાથે છોડી ફરી જોડે છે ને
બિલકુલ અને કદાચ એ મુસાફરીનો સાચો અર્થ પણ છે હું તો એટલું જ માનું
હા માત્ર સ્થળ બદલવું જરૂરી નથી પરંતુ અંદરથી પણ બદલાવ જરૂરી છે ને
બિલકુલ શું તમને એવું લાગે કે આમ લોકો હવે આમ ધીમી મુસાફરી તરફ ફરીથી વધુ આકર્ષાઈ રહ્યા છે
હા ખાસ કરીને છેલ્લા કેટલાક વર્ષોમાં લોકો શાંતિ અને સંતુલન શોધવા લાગ્યા છે
હમ પણ પેલા લોકો તો કેતા હતા કે ઓછા સમયમાં બધુ સ્થળો જોઈ લેવા જોઈએ ખબર તમને
હા હવે ઘણા લોકો એવું કહે છે કે ઓછા સ્થળો જુવઓ પરંતુ સારી રીતે અનુભવો ઉતાવળ ના કરશો કોઈ વસ્તુમાં
હમ મને તો એવું લાગે છે કે ગુણવત્તા સંખ્યા કરતા વધુ મહત્વની છે
સાચું દસ સ્થળના ફોટા કરતા એક સ્થળની સાચી યાદ વધુ કિંમતી હોય છે ને તમને દસ જગ્યાએ છા ત્યાં ફોટા ઉપાડો પણ તમે એક સ્રની મુલાકાત લો એ તમારી યાદો કતું ની હોય છે
બિલકુલ હ ગામડામાં તો માણસ આસપાસની નાની નાની બાબતો પર પણ ધ્યાન આપતા હોય છે
હા ગામડામાં તો બહુ મજા આવે ત્યાં પવનનો અવાજ ઝાડની હલચલ અને લોકોની સરળ જીવનશૈલી કેટલું સરસ જીવન છે ત્યાંનું
બિલકુલ શહેરમાં તો આ બધું ઘણી વાર એમ ધ્યાન બહાર જ રહી જાય ખબર તમને આવું
એેરમાં તો દરેક વ્યક્તિને કેટલી બધી ઉતાવળ હોય છે
બિલકુલ કારણ કે શહેરની મુસાફરી માટે પણ આપણેે એમ ઘણી બધી તૈયારીઓ કરવી પડે છે
હા ક્યાંક જેવું હોય તો હોટલ સમયપત્રક ટ્રાફિક અને ટિકિટ જેવી ઘણી બાબતો નો આયોજન પણ કરવું પડે છે ને
બિલકુલ પણ ગામડાઓમાં તો ક્યારેક ખુબ ઓછા આયોજન સાથે પણ આમ સુંદર અનુભવ થઈ શકે છે હા
હા કારણ કે ત્યાં અ નિિશ્ચિત કરતા પણ આનંદ નો ભાગ બની જાય છે ને
હમ અને મને તો ગામડાના સ્થાનિક બજારો એમ જોવાનું પણ બહુ ગમે છે
હા મને તો ત્યાંની વસ્તુઓમાં પણ એક અલગ જ ઓળખ હોય છે બધી વસ્તુમાં
હમ એજ કારણ કે શહેરના બજારોમાં આમ ઘણી વાર બધું એક સરખું જ જોવા મળે આપણને
હા અને ગામડામાં તો જયારે કોઈ બી વસ્તુ હોય કે ગમે તે હોય એની પાછળ કોઈ વાર્તા જોડાયેલી હોય છે ને
બિલકુલ ધીમી મુસાફરી આ માણસને ધીરજ પણ શીખવાડે છે
હા ધીરજ સાથે તમને રાહ જોવાની કળા પણ શીખવે છે ને
બિલકુલ હા આજે તો લોકો લોકો દરેક વસ્તુ આમ તરત જ મેળવવા માંગે છે કે આમ જોયું નથી કે જોય મતલબ મળ્યું નથી એવું
હા પરંતુ કેટલીક સુંર સુંદર બાબતો સમય લઈને જ અનુભવાય છે ને
હમ એજ શું બાળકો માટે પણ ધીમી મુસાફરી ઉપયોગી છે.
ખરેખર ખુબ જ ઉપયોગી છે બાળકો પ્રકૃતિ અને સંસ્કૃતિને નજીક થી સમજી શકે છે ને
હમ એ પણ છે શહેરની મુસાફરીમાં તો બાળકો પણ મોબાઈલમાં વ્યસ્ત રહે છે નાના નાના છોકરાઓ હોય ને એમને પણ મોબાઈલમાં એટલો બધો રસ હોય છે ને
હા એનાથી ઉલટું છે તે ગામડાઓમાં તેવી ખુલ્લી જગ્યામાં રમવાનું મળે તો તે ત્યાં બાળકો વધારે રમવાનું પસંદ કરે છે.
હમ મને તો એવું જ લાગે છે કે આ અનુભવ તેમને લાંબા સમય સુધી યાદ રહે છે.
હા કારણ કે ત્યાં કેવું છે ગામડામાં જે તમે ત્યાં જઓ તો અનુભવ કૃત્રિમ નહી પરંતુ તમને જીવંત હોય એવું લાગે છે ને ખરેખર કુદરતના કોળે તમને ગયા હોય એવું લાગે ને
બિલકુલ કારણ કે ધીમી મુસાફરી પર્યાવરણ માટે પણ સારી ગણાય છે
હા કારણ કે ઓછી દોડધામ અને ઓછું પ્રદુષણ થાય છે ને
હમ એ છે ત્યાં પ્રદુષણ તો આમ જોવા જઈએ તો અત્યારે થોડા બહુ વાહનો મતલબ ચાલે છે પેલા તો આવું કઈ પણ હતું નહી નહી
હા સાચી વાત છે.
અને શહેરની પાછી ઝડપી મુસાફરીમાં તો કાર્બન ઉત્સર્જન પણ વધારે થાય છે.
હા જયારે ધીમી મુસાફરી વધુ ટકાઉ બની શકે છે ને
બિલકુલ મને તો એવું જ લાગે છે હા કે પ્રવાસનું ભવિષ્ય ધીમે ધીમે બદલાઈ રહ્યું છે.
સાચી વાત છે હવે તો લોકો માત્ર દેખાડ્યા માટે નહી પરંતુ અનુભવ માટે મુસાફરી કરવા લાગ્યા છે.
હ આ પરિવર્તન પણ જોવા જઈએ તો ખુબ સારો લાગે છે મને તો
હા કારણ કે તે માણસને બહારની દુનિયા સાથે સાથે પોતાના અંદરની દુનિયા સાથે પણ જોડે છે ને
હમ એ જ કદાચ આપણે પણ આમ આગામી પ્રવાસ માટે કોઈ ગામ પસંદ કરવું જોઈએ હા આપણે જઈશું
હા ચોક્કસ હા અને આ વખતે કોઈ ઉતાવળ નહી કરીએે
બિલકુલ હા માત્ર આમ અનુભવ કરીશું શાંતિ અને આમ સરળતા પર ધ્યાન આપીશું
હા સાચી વાત છે એવી રીતે જ પ્રવાસ કરવો જોઈએ કે જ્યાં શાંતિ હોય બઉ દોડ ભીડ ભાડ વાળી જગ્યા ના હોય કયા ગામ જઈશું આપડે
આપણેે કરીએ નક્કી હવે કાલે હું તમને ફોન કરીશ આપણે બધા ફ્રેન્ડ્સને પૂછી લઈશું કે ક્યાં જઉં છે ને પછી આપણે નક્કી કરીએ
મને તો પાટણ બાજુ બહઉ ગમે તમને ત્યાં ફાવે
હા ફાવે ને આપણે જઈશું પછી ત્યાં હાલો ને કાલે પછી વાત કરી એટલે મારે અત્યારે થોડું બહાર જવાનું છે ને એટલે
જઈ આવો
હા ચાલો ફરી કાલે કરીએ તેરેકોલ
ઓકે બાય ટેક કેર
ઓકે થેન્ક યુ